હા શું કરી રહ્યા છો?
બસ આ બેઠો તો બોલો તમે તમે શું કરી રહ્યા હતા?
બસ આ આવી નહી હાલ તો જમીને બસ ખાલી ફરતા હતા એમ સારી જૂની સારું રહે પાચન સાર થઈ જાય ને તે માટે
હા તો શું કેહેવાય આપડે હમણાં નવા નવા મોબાઈલો ની પ જાય છે બજારોમાં
તમને એના વિશે માહિતી છે કોઈ?
હા હા અત્યારે તો જો એક બે મસ્ત મોબાઈલ આવે છે. તમને કદાચ કંપની પસંદ હોય એક રિયલમી છે અનેને એક સેમસંગ છે. જે રિયલમીમાં પી ફોર એક્સ ફાઈઇવજી અને સેમસંગમાં ગેલેક્સી એમ ફોટીનસેવન ફાઈવજીબંને ફાઈવ મો અત્યારે નવા માર્કેટમાં આવ્યા છેને કંઈક રેન્જ પ્રમાણે પચીસથી ત્રીસ હજારમાં તમારે જોઈતા હોય તો સારા મળી જાય એમ
હા એ વાત તો તમારી સાચી છે અને એમાં એવું પણ સાંભળ્યું છે કે સેમસંગમાં એક કાંડ નવો એક હજી બીજો ફોલ્ડેબલ ફોન આવવાનો છે જેમાં સેમસંગ ની કંપની વાળા પોતે ગેરંટી આપે છે કે આયરેએપાંચ વાર આમ ખોલબન ખોલબન કરીને આપણે ફોલ્ડ કરીને સીધો ફરીફોલ્ડ કરીને સીધો પાંચ વા પાંચ લાખ સુધી તો પણ એ ફોનને કાંઈ થતું નથી.
હમ હા એ તો મે સાંભળ્યું છે એ પણ
હા અને તમે જ્યાં કીધું એમ ફોટી સેવન તો એના વિશેે તો મને ખબર છે પરતુતમે રીએલમીનુંજે કીધું એના વિશે જણાવો તો. ખબરપડે
હા એ બરાબર જો કે તમારે પેલા તો મોબાઈલ લઈએ તો બધા કે લોકોએ જે પહેલાં છે પ્રોસેસર જ જોઈએ. કે તમને એ ખબર છે કે સેમસંગ ન જે મોબાઈલ છે. એમાં સ્નેપડ્રેગન સિક્થ જનરેશન થર્ડ મળે છે અને આમાં જે મીડિયા ટેક ડાયમેન્ડ સિટી મળે છે જે સાત હજાર ચારસો અલ્ટ્રાનું પ્રોસેસર હોય છે. એ પણ સમજી લો કે સ્નેપડ્રેગન સિક્સ સેવનમાં આવતું જશે એ પ્રમાણેનું પ્રોસેસર આવશે. અને અમાં જે ઓપરેટિંગ સિસ્ટમ હોય છે તે એન્ડ્રોઈડની જ હોય છે. જે ફિફ્ટીન આવેછે અને જે સેમસંગ ગેલેક્સીની તમે જે વાત કરી. એમાં એન્ડ્રોઈડ સિકસટીનઆવે છે એ પ્રમાણેનું હોય છે તો થોડુંક ડિફરન્ટ હોય છે અને રેમની વાત કરીએ તો તેમાં તમારે છ જીબી રેમ જોતી હોય તો પણ મળી જાય અને આઠ જીબી રેમ જોયતી હોય તો પણ મળી જાય એ બંને મોબાઈલમાં એ પ્રમાણે મળી જાય
હા અને આઠ જીબી જે રેમ વાળો છે બરોબર તમે કીધું એ બંને ફોન આઠ જીબી અને બસો છપ્પન જીબી સ્ટોરેજમાં મળે છે
હા હા બંને અવાઈલેબલ છે આઠ જીબી ને બસો છપ્પન સ્ટોરેજ જોવતી હોય તો પણ મળી જાય અને એકસો અઠ્યાવીસ સ્ટોરેજ જોતું હોય ને બંનેમાં તો પણ બંને માં એ અવેલેબલ છે તમારે જે પ્રમાણે જે જોઈતું હોય તે મળી જાય ને કેમેરાની સિસ્ટમ પણ બધી સારી છે એમાં
અને જે તમે કીધું બંને મળી જાય તો એમાં જે પ્રાઇસ શું છે એની
હા જો આજે રિયલમીની મોબાઈલ ની વાત કરી હલ હલો હા જે રિયલ મીની મોબાઈલની વાત કરીએ તો તે લગભગ બાવીસથી બાવીસ હજાર અરાઉન્ડ બાવીસ હજારમાં તમારે મળી જાય એ જે રિયલમીનો મો મોબાઈલ છે એ અને સેમ સેંગનો મોબાઈલમાં થોડોક એ પ્રીમિયમ મોબાઈલ આવે છે તેના માટેથી તમારે છવ્વીસ થી બત્રીસ હજારની એવરેજ એટલા ઓવર ઓલ એટલામાં તમને મળી જાય લોકલ તમે દુકાનમાં જશો તો લગભગ ત્રીસ હજાર જેવો તો અંદાજો રખવ રહે જ તમારે અને તેમાં થોડો ભાવ વધી શકે છે પરંતુ કેવું કે તમારે તેમાં વોરંટી ગેરંટી બધું પરફેક્ટ મળે ને તમે નજીકની દુકાન માંથી લો તો તમારે કોઈ પણ એરર જે પ્રોબ્લમ વગેરે આવે તો તરત જ તમે એને ચેન્જ વગેરે કરી શકો છો એ પ્રમાણે
હા એટલે જ અને આમાં કેવું હોય છે પાછું કે તમારે હવે ધારો કે ફોનમાં વોરંટી માં છે બરોબર પણ આપણને ખબર નથી કે કેવી વોરંટી આવે ને શું આવે પરંતુ જયારે આપડે કોઈ પ્રોબ્લેમ આવી તો આપડે ફોન વાળા જોડે લઈને જઈએ ને જે એમના જોડે સી લીધો તો એ આપણને સજેસ્ટ કરે કે તમારે આઈ પ્રોબ્લેમ છે ને આ પ્રોબ્લેમ આવી રીતે રસોલ્વ મતલબ સોલ્યુશન મળી જશે એનું તો તમે કરી હકો અને આ જો આપડે ઓનલાઈન મંગાવ્યું હોય તો ઓનલાઈન મંગાવવામાં કેવું થાય કે આપણને કઈ ખબર ના પડે શું કરું ના કરું એના માટે ઓનલાઈન વાળા તો આપણને આવી રીતે સજેશન કરવાના નથી કે આપડે શું કરવું પણ આમ જ સજેશન કરી દે એટલા માટે ઓફલાઈન લેવો સારો મારા મતે તો
હા ઓફલાઈન મોબાઈલ લેવો સારો કારણ કે તેમાં જો મેં તમને વાત કરી કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ આવે ત તમે તરત જઈને ત્યાં જઈને બદલાવ વગેરે પણ લાવી શકો કોઈ સોલ્યુશન પણ કરી શકો અને હ જે ઓનલાઈનમાં તો કેવું કે તમારે થોડુંક ટાઈમ લાગી શકે છે પ્રોબ્લેમ સોલ્વ થવામાં કારણ કે કંપની પછી જે કોઈ પણ વર્કર તમારા મોબાઈલ આવે લઈ જાય પછી એ થોડાક સમય બાદ જે પ્રોબ્લેમ સોલ્વ થાય ત્યારબાદ તમને આપી જાય તેમાં ઘણો બધો સમય પણ લાગી શકે છે એના કરતા ઓફલાઈન મોબાઈલ લઈ લેવો એકદમ સારી વાત છે
હા
હમ હમ
અને જે આમાં આટલો બધો પ્રાઇસમાં ડિફરન્સ આવે છે તે એ કંપનીની વેલ્યુના કારણે આવે છે કે ફોનમાં જ એટલું બધું કઈ ખાસ છે સેમસંગના કે એટલું બધું વધારે છે પાંચ એક હજાર ભાવ બતાવે છે બતાવે છે
હા એ વાત સાચી જો અત્યારે તો ગણી શકો કે કંપનીમાં જ એવું કહી શકે કારણ કે કંપની જે સેમસંગ કંપની છે. તે એકદમ બ્રાન્ડ સેશના માટે જે પોતાના કેમેરાઝ વગેરે, અને બેટરી માટે. ભલે તમને રિયલમી માં સાત હજાર એમ એચની બેટરી મળતી. પરંતુ જે સેમસંગ મોબાઈલમાં જે બે સાત છ હજારની બેટરી આવે. તે લાંબા સમય સુધી તમારે એટલી જ રહે એમાં કોઈ ટ્રાય કે કોઈ મિસ્ટેક વગેરેની કંઈ પ્રોબ્લેમ આવતી જ નથી, અને જે વધારે બીજા કોઈ મોબાઈલ આવે કે જેમાં વધારે બેટરી વી તેમાં જે આઈફોન ની બેટરી હોય ને તે પ્રકારનું થાય. કે થોડાક સમય બાદ એને તે બેટરીમાં, ઘટાડો થઈ જાય છે એટલે અમુક જે હોય છે તે બગડી જાય છે તેના કારણે બેૅટરી ઊંચી તમામાર થઈ જાય છે એ ટાઈઇપનું થાય છે. એટલે એ પણ સમજી શકો. અને રિયલમી ના મોબાઈલ તો બરાબર છે જેમાં આમ તો એ જુઓ તો રિયલમી ના મોબાઈલમાં સાત હજારની એમ એચ બેટરી આવે છે. અને સેમસંગ માં ખાલી માત્ર છ હજાર ની જ આવે છે. બંનેમાં બીજું તો બધું ફાઇવ જ સપોર્ટ એ બધું બરાબર જ છે. થોડુંક એકક પ્રોસેસ ડિફરન્ટ ડિફરન્ટ હોય છે.
હા અને મેં જોઈશે તો કંક એમાં આઠ હજાર એમ એજ છે અને તમે બે બંને ફોનમાં મેં જોયું તો સેમસંગમાં પણ કંક આઠ કલાક પ્લસ તમે ગેમિંગ કરી શકો અને રિયલમીમાં પણ કરી શકો બરોબર, તો પછી એમાં તો રિયલમી અને સેમસંગ બંને આઠ કલાકની ગેમિંગ સપોર્ટ આપ્યો. આઠ કલાક પ્લસ લખ્યું. તો ચાર્જિંગ નો વધારે ન તો કોઈ મતલબ જ ના રહે ને તો પછી.
હા એ ના હતો્યો પણ એ તમે સમજી શકો. કે તમને લાંબા સમય સુધી જો કોઈ પણ પ્રકારની વગેરે અપડેટ્સ મળે. સેમસંગમાં તો કંપનીએ પોતે કીધું જ છે કે અમે છ વર્ષ સુધી તમને અ સિસ્ટમ અપડેટ તમને મોકલીશું અને બીજું વાત એ છે હા હા. અને બીજી વાત એ છે કે, તમારે જો રિયલમી નો કદાચ મોબાઈલ લેશો. તો થોડા સમય બાદ એવું પણ લાગી શકે કે તમારે લેગિંગની થોડી ઘણી પ્રોબ્લેમ આવતી હશે. પરંતુ સેમસંગમાં તેવ અનુભવ જ તમને નહી થાય કેમાં લેગિંગ જેવી કઈ વસ્તુ પણ હોય છે. એના માટે એરા જે સેમસંગ ના મોબાઈલ આવે તે થોડાક એને પ્રિસિજે વધારેય કમ્પેર ટુ બીજા મોબાઈલ વગેરે, આમાં જો તમે ફોનમાં પન જોતા હશો ભલે ગમે તેું ખાલી પાંચ હજાર કે સાડા ચાર હજાર જેટલી એમ એજ બેટરી આવે, પરંતુ તેમાં તમારે કદી લેગિંગ નું નામ જ તમે નહી સાંભળ્યું કે આઈફોન લેગ મારે. તેના કારણે તેની પ્રાઇસ વધારે હોય છે, એ પ્રકારે આ સેમસંગમાં પણ એવું હોય છે. અને સેમસંગમાં જે કેમેરાની ક્વોલિટી આવે એ એક નંબર હોય છે, તેના કારણે ઘણી બધી પબ્લિક ખરીદે છે આ સેમસંગ ના મોબાઈલ.
હા અને મેં સેમસંગનું જે તમે કીધું ને એ મોબાઈલમાં ત મને ખબર છે કે એમાં એમોલે્લે ડિસ્પ્લે આવે છે અને એમાં પણ ગોરિલા પ્લસ નું પ્રોટેક્શન ફપ મળે છે પરંતુ રિયલમી માં ખબર નહી રિયલમીમાં કઈ એવું છે કે નહીં?
હા હા, જો ડિસફલેમ ની વાત કરીએ. તો રિયલમી માં પણ સિક્સ પોઈન્ટ સેવે ન ટી ટુ. ઈંચની જે ફૂલ એચડી ડિસ્પ્લે આવે છે. એટલે એક તો એકદમ તમારે જે ફ મોબાઈલમાં જે ગ્લાસ હશે. એકદમ ફુલ્લી કવર્ડ છે જે એસડી ડિસપ્લેથી. અને એમાં એલસીડી ટાઈપની જે ડિસ્પ્લે આવે એલ સી ડી, અને મેન વાત શું. કે તેમાં એકસો ને ચુમ્માળીસ હર્ટ્સ જે ડિસ્પ્લે આવે છે. અને એ કમ્પેર કરશો કે તમે સેમસંગના મોબાઈલમાં તો સેમસંગ ના મોબાઈલમાં એકસો વીસ હજ જે ડિસ્પ્લે આવેવા છે એટલે લેમાં તમે કહી શકો કે રિયલમીનો મોબાઈલ થોડો આગળ છે. કારણ કે તેમાં એલસીડી ડિસ્પ્લે આવે સમજો ને
હા પણ એમાં કાક આમાં પણ ગોરેલા વિક્ટસ પ્લસ પ્રોટેક્શન મળે છે કે તમે ગમે તેટલોુ ફોન પછડાય ને આપડો તો ડિસ્પ્લે નું નુકસાન ના આવે પેલામાં તો એવું રહેે
હા એ વાત સાચી હા. સેમસંગ ના મોબાઈલમાં ગોરેલા વીક્ટસ જે ગ્લાસનું તેમાં પ્રોટેક્શન મળે. પણ રિયલ મિનામાં તો એવું કઈ નથી. અને સેમસંગના મોબાઈલમાં એ પણ વાત સાચી કે તેમાં ફૂલ એમોલેટ ડિસ્પ્લે આવે છે કે જે પાછળ સાઈડમાંથી થોડીક વાળંક વાળી જે ટાઈપની ડિસ્પ્લે હોય ને તે ટાઈપની ડિસ્પ્લે સેમસંગમાં આવે છે એટલે એ વાત એકદમ સારી કેવાય એમ.
પછી એમાં સિમપોર્ટમાં તમને ખબર છે. રિયલમીમાં કેવા હોય છે સેમસંગમાં તો હાઈબ્રિડ આવે છે તમે બે બાજુ સીમ પોતે ભરો શકો અને એચડી કાર્ડ પણ ભરા શકો રિયલમીમાં છે એવું કઈ
હા રિયલમી માં પણ બને બસ એવું જ છે બંને સીન તમે લગાવી શકો. પ્લસ એક જે મેમરી કાર્ડ આવે. એ પણ લગઈ શકો એવી સુવિધા છે જે રિયલમી ના મોબાઈલમાં આવે છે. અને અત્યારે તો કેવું છે હા એ તો સારું છે અને અત્યારે તો જે જમાના એ પ્રમાણે જે આપણે કંઈ ઇયરફોન વગેરે યુઝ કરીએ ને તો તે તેના માટે પણ ડરેક્ટ ટપ સમની અંદર જ આ બધું કનેક્શન કરેલું છે જેના કારણે તમારે આ જે ઈયરપોડ્સ ન જે અલગથી કેબલ જે આવે છે ને તે ટાઈપ નુંને આમાં જોવા નથી મળતું અને એ સેમસંગ ના મોબાઈલ જોવા નથી મળતું એ એકદમ સારી વાત છે ડરેક્ટ તમે ટ ટાઈપ ના જે કેબલ્સ આવે, યરફોન્સના તે તમે યુઝ કરી શકો એકદમ એવી વાત સારી કેહેવાય એમ,
હા એ વાત તો બરોબર અને બીજું કે મેં આમાં જોયું છે તો સેમસંગ નો જે મોબાઈલ, છે ને એમાં બાયપાસ ચાર્જિંગ નો ઓપ્ ઓપ્ ઓપ્શન મળે છે જયારે તમે ગેમિંગ કરતા હો ને તમે ઓપ્શન બાયપાસ ચાર્જિંગો સિલેક્ટ કરી દો ને, તો તમારા ફોનની બેટરીને નુકસાન ના થાય વધારે પડતું. એવું સાંભળ્યું છે, એનો મતલબ એ ઉપયોગ એવો છે તો એવું રિયલમી માં છે કે નહીં.
ના રિયલમી માં એવું તો મેં નથી સાંભળ્યું. અને જે સેમસંગમાં જે તમે વાત કરીને એ એકદમ ખૂબ ખૂબ સરસ વાત કહેવાય. અને સેમસંગ ના મોબાઈલ અત્યારે ઘણી બધી પબ્લિક છે ને, ગેમિંગ માટે પણ સ્પેશિયલ લઈ જાય છે કારણ કે તેમાં જે તમે વાત કરી એ ટાઈપની, સુવિધા પણ હોય છે અને એમાં બેટરી લાઈફની પરફોર્મન્સ તો એકદમ, મસ્ત જ હોય છે એટલે કે ઘણા બધા લોકો આ મોબાઈલનો યુઝ પણ કરે છે. ભલે તેનું થોડીક પ્રાઇઝ હોય વધારે એક્સપેન્સિવ જે પણ પ્રકારની, પરંતુ ઘણા બધા લોકો યુઝ કરે છે અને, મેન વાત એ છે કે તમારે જે, કેમેરા જે સિસ્ટમ આવે એ એકદમ સારી મળશે. તે કારણ કે જે સેમસંગ ના મોબાઈલ જે સેમસંગ કંપની છે ને તે જ પોતે જાણીતી જ કેમેરા ના કારણે, તેના કારણે તમારે કેમેરા વગેરે સિસ્ટમ બધી એકદમ સારી હોત.
ના ના ખોટી વાત તમે કહી. સેમસંગ કંપની કેમેરા માટે તો જાણીતી જ છે પણ એથી વધારે સેમસંગ કંપની અનેને ડિસ્પ્લે લે માટે જાણીતી છે.
હા એ પણ બરાબર વાત છે તમારી.
કારણ કે જો તમે સેમસંગને તમે સેમસંગના તમે ટીવી જ જોઈ લો તો ટીવીમાં પણ સેમસંગના જે ટીવી આવતા છે ને એની ડિસ્પ્લે અમ જોરદાર હશે બીજી બધી ટીવીઓ કરતા એટલે સેમસંગની ડિસ્પ્લે વધારે, આપેલું છે.
હમ્મ હમ્મ હા એ પણ બરાબર. અંદર સોફ્ટવેર પણ સારા જ આવે છે જે સ્નેપડ્રેગન યુઝ થાય છે. તેના કારણે એકદમ સારી વાત જે મીડિયા ટેક ના સોફ્ટવેર હોય. કે તો મેં એટલા બધા યુઝ નથી કરેલા એટલે એની માહિતી મારી પાસે નથી.
હા. તો આપણા મતે મારા મતે તો સેમસંગ લેવો સારો ભલે થોડોક મોંઘો હોય. પણ એમા કોય માક્ તો ના આવે લાઈફ ટાઈમ લાઈફ ટાઈમ તો ના કેવા પણ સાત થી આઠ વરસ તો નીકળી જ જાય.
હા એ વાત હાચી છે એકદમ, સાતથી આઠ વર્ષ તમે એકદમ આરામથી યુઝ કરી શકો આગળ પણ તમે યુઝ કરી શકો. ભલે પછી ત્યારબાદ તમારે કઈ સિસ્ટમ અપડેટ વગેરે ના આવે. પરંતુ લેકિંગની સમસ્યા તમને એમાં જોવા જ નહીં મળે ત્યાં સુધી તમે એટલું મસ્ત ત યુઝ કરી શકશો અને એમાં કંઈકય સ્ટ્રીઓ ટાઈપના સ્પીકર પણ આવે છે.